હલો હા બોલતો તું શું કતી હતી સોમનાથ નુ
કઈ નઈ અમે સોમનાથ ગયા તા પછી ત્યાં સ્ટે કર્યો તો મજા આઈ ગઈ હતી. દ્વારકા ગયા એના કરતા સોમનાથ સારું હતું ત્યાં આગળ રાત્રે પેલો લાઈટ શો ને એું બધું જોયું તું ને બહુ સરસ હતું બહ મજા આઈ હતી.
અચ્છા મેગ કે કોઈને પૂછેલું હોય તો ખબર પડે ને આપડે બી નેક્સ્ટ ટાઈમ જવું હોય, તો
હા ના ના સોમનાથ તો બહુ ફાઇન છે બહુ સરસ છે, સોમનાથ તો
રેવાનું છે હા તે બી સરસ છે ત્યાં બધું મસ્ત છે, સોમનાથમાં તો દ્વારકા તો કેવું સરસવ છે પણ કેવું અમે ગયા હતા, ને ત્યારે તો કેવું કે રવાનું પણ નતું મળ્યું ને બહુજ જે બહુ ભીડ હતી. દર્શન પણ નતા થયા, અને બહુ જ હેરાન થઈ ગયા હતા દ્વારકા તો
અત્યારે ત્યારે પબ્લિક પણ બહુ જતી હતી ને દ્વારકા વેકેશન ના ટાઈમ ના લીધે અને અત્યારે આપડે દ્વારકા જવું હોયને તો પેલા પ્લાનિંગ કરીને ટાઈમિંગ સિઝન બધું જોઈને, જ જવું પડે એવું છે.
હા સાચી વાત છે, અમે તો અચાનક જ પ્લાન કર્યો હતો ને એટલે પછી
હા દ્વારકા નો પ્લાન અચાનક જ થતો હોય છે, કેમ કે પહેલે થી પ્લાન કર્યો હોય ને પછી કોઈ દિવસ સક્સેસ જતો નથી એ પ્લાન લોલોપ જ જતો રહેતો હોય છે.
હમ્મ
કેમ કે ભીડ હોય તો પછી આપણા ને પણ દર્શન
નથી મજા આવતી હા, અમે બાબા પ્રણા પ્રણા દર્શન કર્યા ત ને કંટાળી ગયા હતા બહુ તાપ લાગતો હતો.
હા પાછું બધાના પ્રાઇસ પણ હાઈ હોય, બધી પબ્લિક આઈ હોય ટ્રાવેલિંગ ના
હા હમ્મ
ત્યાં આગળ તો પણ કેટલા એક ને કેટલા બધા દર્શન મંદિર છે. કૃષ્ણ ભગવાન ના
હા
હજુ સોમનાથ જવાનું બાકી છે, મારે અમારે સોમનાથ રહી ગયુ તુ
હમ સોમનાથ તો બહુ સરસ છે બહુ ફાય છે સોમનાથ તો
હમ્મ એ હવે જઈશું કોક દિવસ જવાનું થાય ત્યારે
હમ હા બરાબર છે.
પછી એક કાવીિકંબોય બી છેજ, ને
હા હા કાવિકંબોઈ અમે ત્યાં ગયા ત બહુ ફાઇન છી એ પણ સરસ છે.
ત્યાં આગળ હું નથી ગઈ ગુજરાત માં તો બહુ ઓછી પ્લેસીિસ છે ભગવાન ના મંદિર ની કે જ્યાં હું ગયેલી આઈશ
હ હા બરાબર
બાકી તો મુંબઈમાં પછી છે જ ને ભગવાન ના કેટલા મહાદેવ ના તો બે જો તેલિ ત્યાં જ્યા છે.
હા.
તમે બીજું કહો તમને એકેય મંદિર નું ખબર હોય તો.
ઉજ્જૈન ભી સાઇન સરસ જ છે ને ઉજ્જૈન ગયા છો.
ના નથી ગઈ ત્યાં તો બાકી છે.
હમ ના ઉજ્જૈન બહુ ફાઇન છે.
બધા કે છે જ્યાં તે સવારે ભસ્મ આરતી થાય છે ને તો એક વાર જોવા જેવી. છે એમ ભગવાન નો જે ફેસ બનાવે છે. કોઈ દિવસ રિપીટ નથી થયો એમ આટલા ટાઈમમાં.
હમ ના ના સાચી વાત છે મસ્ત છે ઉજ્જૈન પણ જઈ આવજો.
હા જઈશું. એ તો ભગવાન બોલાવે ત્યારે જવાનું થાય હવે. એવું જ હોય છે ને.
હા એ તો એવું જ હોય એવું જ હોય.
અને ભસ્મ આરતી માટે કદાચ પહેલેથી જ બુકિંગ કરાવવાનું હોય છે હે ને.
હા હા બુકિંગ હોય છે એમાં.
તમે કરી હતી અટેન એ ભસ્મ આરતી.
હા અમે ભસ્મ આરતી કરી હતી પણ અમે બુકિંગ નતું કરાવ્યું અમે તો દૂર થી દર્શન કરી લીધા હતા. કેમકે એ બી પ્લાન અમારે કેવું હતું કે અચાનક જ હતું બધું જવાનું. એટલે અમે પછી એવું કંઈ પ્લાન નહોતો અમારો જવાનો.
એ અચ્છા એમ દૂર થી દર્શન થાય આપડે બુકિંગ ના કરાવવું હોય તો.
હા દૂર થી તો થાય જ ને હા બુકિંગ ની જરૂર નથી પડતી એમાં.
તો બુકિંગ કરાય તો ત્યાં આગળ થી જોવા મળે એવું હશે હે ને.
જોવા મળે હા એનો કઈ ચાર્જ લે છે એ લોકો પણ એે. ચાર્જ શું છે એ કઈ અમને બહુ ખ્યાલ નહી. હા.
પછી ઉજ્જૈનમાં બીજા કયા પ્લેસીસ છે ફરવા માટે.
ઉજ્જૈન માં તો ત્યાં આગળ પેલું છે કે. પેલું કંઈક સારું નામ છે હું ભૂલી ગઈ આમ.
હરસિધ્ધિ માતા ન મંદિર છે.
હા હરસિદ્ધિ માતા નું મંદિર પણ છે અને બીજું એક છે ને. આપણે રાણી અહલિયાબાઈ છે ને એનું પ્લેસ છે મહેશ્વર હા જો મહેશ્વર બહુ જ ફાઇન પ્લેસ છે.
બહુ જ સરસ પ્લેસ છે મહેશ્વર.
મતલબ એ ફરવા માટે છે કે ભગવાન નું કઈક.
હા એ ફરવા માટેનું જ છે બીચ હોય ને બીચ એવું નાનું બીચ જેવું છે. છે મસ્ત આપડે પેલા અમુક ઘાટ નહી હોતા એવા ઘાટ જેવું છે અને બીચ જેવું છે બહુ મસ્ત. સ્ત નાનું એવું છે અને ત્યાં આગળ એક કિલ્લો છે. ત્યાં ફરવાનું છે રાણી અહલિયાબાઈ નું ત્યાં આગળ બધું જોવાનું બહુ ફઇન છે. બહુ મસ્ત એનું વેધર એટલું ફાઈન હોય છે ને બહુ મસ્ત વેધર હોય છે ત્યાંનું.
મેં તો આ પેલી વખત સાંભળ્યું ઉજ્જૈનમાં બાકી તો હરસિદ્ધિ માતા મંદિર ને બસ મહા. કાલેશ્વર નું સાંભળ્યું છે.
હા ના એ મહેશ્વર છે ને ત્યાંથી દસ કિલોમીટર છે પણ બહુ મસ્ત પ્લેસ છે.
અચ્છા. પછી તમે રાજસ્થાન બાજુ કઈ ગ ગયા છો.
હા રાજસ. શ્રીનાથજી ઉદયપુર જયપુર બધું આબુ એતો બધું જોયેલું જ છે. એ બી ફાઈન છે એવું છે હા એ બી સરસ છે.
હું ખાલી મુુંબઈ મહાબલેશ્વર. પંચગીની લોનાવાલા અને એમ ગોવા ગયેલી છું સ્કૂલમાંથી.
મેં એ બધું નથી જોયું મુંબઈ ને મુંબઈ જોયું છે.
હા પણ આ પંજગીની બધું પણ તો હિલ સ્ટેશન બધા તો બહુ જ મસ્ત છે એમાં પંચગીની લોનાવાલા ને મહાબળેશ્વર કીધું ને અત્યારે મોનસૂન નો ટાઈમ છે ને એમાં તો બહવ જ એમ
હા
એ બહુ ફેમસ અત્યારે કેમ કે જો મોનસૂન હોય એટલે વરસા વરસાદ પડતો હોય અને બધા હિલ સ્ટેશન પર આમ એટલી મસ્ત હરિયાળ હોય
હા સાચી વાત છે સાપુતારા બી અત્યારે તો બહુ મજા આવે
હા હા હા સાપુતારા પણ ખરી વાત ત્યાં આગળ બી ટ્રેકિંગ ને બધાને બહુમત અને પેલું મુંબઈમાં તો કયું એક કે છે ટ્રેકિંગ માટે બહુ ફેમસ છે હું નામ ભૂલી ગયો તે માથે રાન
હા માથેરાન માથેરાન પણ બહ ફાઈન હા અત્યારે તો આ બેદરમાં માથેરાન બી મજા આવે ફ ટ હા
કેમકે ત્યાં આગળ ઝરણા કેટલા મસ્ત હોય પાણીના અને ટ્રેનમાં જવાની વધ તારે મજા આવે કેમ કે અત્યારે લીલાજામ હોય બધું વેધર આપ આપ મજા આ આવી જાય ટ્રેકિંગ ની ચોમાસામ બધામ
હા
પછી આ પંચગીની તો કઉ છું તો મને કો થોડું એના વિશે
સાપુતારા ખરેખર બહુ ફાઇન છે મસ્ત છે સાપુતારા તો એનું વેધર ને અત્યારે ચોમાસામાં જ આવી જાય ને બહુ મજા આવે
હા એ તો છે જ ને
હમ
હું જે પંચગીની કઉ છું ને ત્યાં આગળ તો શું કેવા ભાઈ એક ટેબલ લેન્ડ પોઈન્ટ નું નામ આપ્યું છે ટેબલ લેન્ડ એમ કેમ કે એ જે ઉપર જે આમ આપડે જઈએ ને પહાડ જેવું એનો શેપડ ટેબલ જેવો છે એટલે એનું નામ ટેબલ લેન્ડ આપી દીધું છે એ લોકો એ ટેબલ પોઈન્ટ એમ પછી લોનાવાલામાં બી ત્યાં આગળ એટલા પ્રાંત છે ને ઉપર ઘોડા ગાડી હોય ને એમાં લઈ જાય કેમ કે ત્યાં આગળ આપડેથી ચલાય નહીં.
હ.
એવું કઈક છે ઘોડા પર આપડણે જોયું તો ઘોડા ગાડી કેમ કે ઉપર જવાનું એટલે છે. પછી ત્યાં આગળ શિવાજી મહારાજ ન જે હતા ને- - એમનું કઈક દૂર થી પા- - આપણાને બધું બતાય જે તે્યાંના હોય ને બધા ઘોડાગાડી વાળ આપને થોડી થોડી ઇન્ફોર્મેશન પણ આપતા રહેે. ત્યાં આગળ પાંડવો એ કઈક ચૂલો બનાવીને ખાધું હત ને તે ચૂલો બી છે. પાંડવના પગના આવશે શો પણ હજુ બી છે એ નિશાન પણ છે. એમના પગના હા પછી નીચે કઈક- - ગુફા જેવી છે એ ગુફામાં તમે એન્ટર કરો ને તો એટલી ઠંડક લાગે ને એ ગુફ- - ર કરતા જ ત્યાં આગળ- - દેવ ની મૂર્તિ પણ છે એવું બધું છે એ બ ગુફા એટલી મસ્ત છે આમ ઠંડકવા લાગેમ- - આપડાને અંદર એન્ટર થઈએને જ.
હા હા જવું પડશે તો વધ.
હા અને પછી ત્યાં આગળ થી આપડ બધી ફેક્ટરીસ હોય ત્યાં આગળ લઈ જાય અમને એક ચોકલેટ ની ફેક્ટ- - માં લઈ ગયા ત ચિકકી ની પરી- - લોનાવાલામાં એ બદામ ચિક્કી ને એવું બધું ફેમસ ને જેમ એમ એ સાઈડ ન તો ત્યાં આગળ ફરી આપણાને લઈ જાય. શું કેવાય ખરીદ શોપિંગ કરવા? અમે ગોવામાં ગયા હતા તો બધા કે ત્યાં ડ્રાયફ્રૂટ બધું સસ્તું મળે, પણ બહુ ફેર નતો. આપડા ગુજરાતને ગોવાના બધા ડ્રાયફ્રૂટસમાં પચાસ પચાસ રૂપિયા જ હોય છે.
હા.
તો પછી એટલો વજન લઈને આવ એ કરતા અહીંયા આગળ પણ મળે છે જ ને?
હા સાચી વાત છે.
અને એમાં જે અમે પણ જે ગાઈડ હતા ને અમને એમ કેહેતા હતા કે જોઈને લેવાનું કેમ કે અમુક માર્ક- - માં આપણાને છેતરી પણ લે જે પેલું ડુપ્લિકેટ પાવડર વાળો આવ્યો હોય ને એ પણ એ લોકો બેચતા હોય છે. આપણે ફરી ટુરિસ્ટ રહ્યા ફરવા ગયા હોય તો પણ છેતરી- - પણ લે.
હા સાચી વાત છે.
એટલે ફરક તો જ નહી ત્યાં આગળ પૈસા માં એ કરતા ભારું જ કે ન- - અને લોકો એને કે કે લાયા નહી કાજુ, બદામ.
હા ના સાચી વાત છે બહ ફેર હોય તો પછી તો અહિયાં થી જ લઈ લેવાય ને તો અમે મંગાયેલા છે પણ કઈ બહ ફેર એવો નહીં હો તો.
હું પોતે લ આવી ત ને મારા ઘર માટે પણ પચાસ- - પચાસ રૂપિયાનો જ હતો એમ.
હા ગોવામાં કેવું છે સારું છે ફરવાનું?
બહુ મસ્ત છે અમને સ્કૂલ માંથી એ ટાઈમે- -
આમ રૂમનું ભાડું ને એવું
એ બધું છે ને અમને સ્કૂલ માંથી લઇ ગયા તા ને એટલે અમને એક વીક માટે લઈ ગયા હતા એમાં મહાબળેશ્વર પંચ ગીની લોનાવાલા અને ગોવા હતું એના આઠ હજાર ભરાવ્યા હતા. પણ આ તો શું આપડે ભરી દઈએ કેમ કે એક ટાઈમ માટે સાથે જવાનું હોય એટલે, એટલે આપણે સ્કૂલ વાળા એ બધી ઇન્ફોર્મેશન કેજ નહી.
હા ઓકે ઓકે બરાબર છે.
એટલે અમને કેટલા એક દિવસ જ આમ એક દિવસે જ હતો હા ગોવામાં તો. સવારે અમને ડોલ્ફિન જોવા માટે લઈ ગયા હતા દરિયાની વચોવચ. હ ડોલફીન મસ્ત જોઈતી અમે લોકો એ પછી ત્યાં આગળ એક કામ ત્યાં આગળ જેલ પણ છે બધા અંગ્રેજી લોકો બનાયી તી ને તો એ જોવા લઈ ગયા હતા. પછી રાતે ક્રુઝ પર લઇ ગયા તમને લોકોને
ને બધું સરસ છે.
હા ત્યાં આગળ ડાન્સ કરે ત્યાંના લોકો હોય એ લોકો પછી આપડે જે ખાવું પીવું હોય અને બસ ઉપર ક્રુઝમાં દરિયા વચ્ચે લઈ જાય એન્જોય કરવાનું કલાક બે ત્રણ કલાકના બે કંઈક કલાકના એવા કઈક રૂપિયા હોય છે. એ રીતે જવાનું હોય છે ગોવામાં. પછી તો બીજા બધા બીચ ચીઝ જ છે ને ગોવામાં તો બધા બહુ મસ્ત મસ્ત બીચ છે પણ,
હા
નવેમ્બરની આસપાસ ગયા હતા આપણે અહીંયા ગુજરાતમાં ત્યારે તો ઠંડી ચાલુ થઈ ગઈ ને ત્યાં ચૂપી ગરમી જ હોય. એ ટાઈમ હે ન
હમ
સાર તો હું પછી કોલ કરીશ.
ઓકે ઓકે હા વાંધો નહી, હા હા હા બાય